હલો, બસ મજામાં તમે કેમ છો? રાધે રાધે.
પણ મજામાં છું. શું ચાલે. તેવું છે.
વિચાર કર્યો છે, કે ઇન્ડોર અને આઉટ. ડો ગેમ જેમ, જેના વિશે આપણે, તમે તો જાણ હશો કે, બાળકો રમે છે. તો આપણે આના વિશે શું મત રાખીએ છે. એના પર વિ અમ આપણેે ચર્ચા કરી, આજી તો એટલે ઈન્ડોર ગેમમાં કેવા અ ગેમ્સ આવે છે જેમ કે, ટેબલ અ કેરમ, લુડો ટે ટેબલ ટેનિસ, વિડીયો ગેમ્સ, ચેસ. આ બધા અ ગેમો આવે છે. અ આપણે રમીએ તો એમાં થી આ આપણી બુદ્ધિનો વિકાસ થાય છે એકાગ્રતા વધ વધે છે અને નિર્ણય હા નિર્ણય લેવાની ક્ષમતા વધે વધે છે આ પ્રમાણે અને હવે તો ઈન્ટરનેશનલ ચેસ ખેલાડી ખેલાડીમાં પણ આપસમાં આયોજન થવા લાગ્યું છે
હા મને હા મને તો બંને ગમે છે ઈન્ડોર અને આઉટડોર પણ વધારે આઉટડોર ગેમ રમવાની મને વધારે મજા આવે અને હાલો હા આઉટડોર રમવાની હમ્મ હલો આ ક્રિકેટ છે બેડમિન્ટન છે હા બો બોલો હા ને બોલો બોલો આવાજ કટ થતો
હા હા એટલે ઇન્ડોર અને આઉટડોર ગેમ બંને પોતપોતાના ફાયદા લે. અ ફાયદા તો રાખે જ છે ઇન્ડોર ગેમ રમવાથી આપણે માન માનસિક અ માનસિક આપડો જે અ એ માનસિકતા છે એ વધારે એકાગ્રતા વધે છે
હા વિકાસ થાય છે અને આઉટડોર ગેમ રમાંથી શરીર ફિટ ટ્રે છે અને એક્રસાઝ પણ થઈ જાય છે એના હા અને ક્રિકેટ તો જોઓ ને આપણા દેશ લગભગ વધારે રમ તા જોઈ છે ગ્રાઉન્ડમાં બધા છોકરાઓ આજકાલ રમવા જાય છે બધું જ કરતા જોય છે એમાં અને આજે ક્રિકેટ છે કે બે આ બધી ગેમ હોય છે જેમાં ટીમ હોય છે તોમાં ટીમ વર્ક હોય એ પણ આપ આપણને શીખવા મળે છે
બિલકુલ સાચું કહ છો તમે અને ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી હો હોકી વોલીબોલ આ બધા એવા એમ છે જે રમવાથી અ બાળક છે તો એનો શારીરિક વિકાસ બહુ જ સારી રીતે થાય છે અને એ તંદુરસ્ત થાયે છે
હા એ વાત તો તમે ખરી કીધી અને આ જો ઈન્ડોર ગેમ રમીએ તો આપણેે લુડો છે પ આ છે હું ક પઝલ છે આ બધી ગેમ રમો તો સારું છે
સાચું કહો છો અને પણ જો બંને પોતે પોતાની અલગ જ એ ધરાતલ રાખે છે આપણે ઈન્ડોર ગેમ જય્યારે રમી શકીએ છેએ એના ઉપર કોઈ પણ સ અ મોસમ અસર થતો નથી ભલે ધૂપ હોય કે છાવ હોય વરસાદ હોય ગરમી શરદી કોઈ પણ મોસમ હોય આપડે ઈન્ડોર ગેમ જયારે રમવું હોય ત્યારે રમી શકેએ પણ આઉટડોર ગેમ રમવા માટે આપણને આ બધી વસ્તુઓ નો ખ્યાલ રાખવો પડે છે વરસાદ હોય તો આપણે નહી રમી શકીએ વધારે તાપ હોય તો પણ આપણે નહી રમી શકીએ
આજકાલ તો તમે જોઓ ને છોકરાઓ મોબાઈલમાં જ વધારે રમતા હોય છે ગેમ એ લોકોને વધારે મોબાઈલ ગેમ જ રમવાનું પસંદ હોય છે છે બહાર ને રમો તો રમમાં તો જરાય એ લોકો હા
ઇડોરમાં પણ કેટલી બધી ગેમ મોબાઈલમાં આવી ગઈ છે છે હવે તો
હા આવી ગઈ છે બખ બરોબર કીધું તમે આ બધી ચેસ છે લુડો છે એ બધું જ મોબાઈલમાં આવી ગયું છે એ લોકોના હા પણ બાળક બાર રમવા જાય. તો એ લોકોને પણ તાજગી નો અનુભવ થાય એમનો પણ શરીર એક્ટ થાય થોડુંક એ લોકોનું સારું રહે ને પણ એ લોકો નથી માનતા બાર રમવાનું. બહાર રમે તો શરીર પણ મજબૂત ત બને એ લોકો ન મન પણ ખુશ રહે.
અને મોબાઈલનોો આટલો બધો ઉપયોગ કરવા લાગી ગયા છે કે હવે છોકરાઓ મોબાઈલ કરતા બહાર મેદાનમાં રમવાની એમની ક્રીડાઓ છે એ ઓછી થઈ છે અને વધારે પડતો સમય એ મોબાઈલમાં ગાળવા લાગી ગયા છે.
એક સાચી વાત હું આપણા ઘરે તો છોકરાઓ ઓછા રહે છે એ લોકો સ્કૂલમાં વધારે રહે છે તો સ્કૂલમાં પણ એ લોકોને રમત ગમત નું મહત્વ આપવું જોઈએ.
સાચું કહું છો પણ હવે તો સરકારે હવે તો સરકારે પણ સ્કૂલોમાં કેટલી બધી સગવડો કરી નાખી છે. કેટલા બધા ગેમ્સ છે એમને. અલગ જ ધરાતલ આપ્યો છે જેના થી લોકો આગ આગળ વધી શકે છે આપણા જે દેશના પણ કેટલા બધા ગેમ છે જેને પ્રમોટ કરે છે અ હોકી ખો ખો ખો ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી આ બધા ટીમમાં અ બધા આપણા દેશ દેશના જે છોકરાઓ છે એ આગળ જઈને એમનું નામ રોશન કરી રહ્યા છે. હ અને જો અ ક્રિકેટ તો એવો ગેમ છે એવો ખેલ છે જેને રમવાથી જેને ખાલી આપણા ભારતનું નથી દેશ અને દુનિયામાં પણ નામ રોશન
ના સાચી વાત આ વાત તો બરાબર છે. અને તમે હોકી હોકી ના બારામાં હોય તો હોકી તો આપણા ભારતનો ઇતિહાસ રહ્યો છે. આપણા દેશે હોકી માં પણ ઓ ઓલમ્પિક્સ નો મેડલ જીત્યો છે.
સાચું કહો છો. તમે અને ભારત તો જો આઈપીએલ અને ક્યાં સુધી પહોંચી ગયું છે આમાં ક્ર ટમાં તો તો આ બધા જે તદ્દન જ નવા ગેમ નો સ્વરૂપ કરી લીધું છે પહેલા ખાલી ગુલ્લી દંડ અને ઘરની અગાડી ખેલતા હતા છોકરા. હવે આ ગેમને અ દેશ અને વિદેશ સુધી પહોચ પહંચાડી દીધું છે એક અલગ જ ઇન્ટરનેશનલ અ સ્થાન અપાય. અ એને એને આપવા
અ હા અને આ બધી રી ગેમ રમવા તે છે ને શરીર ફિટ તો રહે છે પણ આપડી સ્પીડ પણ વધે છે અને અ ટીમવર્ક પણ શીખવા મળે છે. અને સ્ટેમિના માં પણ સારો અસર કરે છે આ.
સાચું કહો છો તમે બિલકુલ અને જો તમે કેમ જેમ કીધું કે ટીમ વર્ક તો બાળક સ અ જયારે અ રમવાનું મેઈન મેન તાનમાં રમે છે તો ત્યાંથી એ જે ટીમવર્ક શીખે છે એ ટીમવર્ક એ માત્ર એના ખેલના મેદાન સુધી થી જ નથી. એના જીવનમાં પણ બહુ જ કામ આવે છે.
બરોબર છે.
અને હળી મળીને રમતા પણ શીખવાડે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ સા તે રમત ને પણ અ જ્યારે અ શીખાડવું જોઈએ. અને ઇન્ડોર અને આઉટડોર બેવું પ્રકારના ગેમ છે એમને બરાબર જ આપણને તબજ્જો આપવી જોઈએ.
હા અને આ જો રમત રમે એ લોકોનું શરીર અને મન બંને તંદુરસ્ત રહેશે.
બિલકુલ સાચું કઉ છો અને જયારે એ રમશે એ અ જયારે એ મેદાનમાં જઈને રમે છે, અ ફરે છે તો એને જો સા ભોજનનો ભૂખ પણ સારી લાગે છે અને એનો એનો અસર એના અમ ભોજન ઉપર પણ પડે છે એ સારો ભોજ જન લેવા અ લે લે છે જ્યારે ને આપડે ક્રિકેટથી કોઈ પણ ફૂટબોલ પ્રેયર હોય છે એ લોકો તો એમની ડાયટ ઉપર કેટલા સખત તો હોય છે કા કારણ સખત હોય સક્તિ રાખે છે. કારણ કે એનાથી એમની ડાઈટ જો તંદરુસ્ત રહેશે તો એમનું શરીર પણ તંદુસ્ત રહેશે એટલે એ લોકો બહ ફિટ રહેવા માટે એ બહુ જ એ એમને ડાયટ કોન્શિયસ હોય છે. બઉજ
હા હોય છે અને જો લોકોને ક્રિકેટ રમવા કરતા જોવામાં વધારે એ લોકોને મજા આવે છે, તમે જોય હશે તો હવે આઈ પી એલ આવતો હોયત્યારે લોકો કેટલા ખુશીથી એ લોકો ઉત્સાહ સાથે જોડે આઈ પી એલ જોય છે.
બિલકુલ ત સાચું કહો છો, તમે અને આઈ પી એલ અને આ ક્રિકેટ નું જે સ્થાન છે, એ તો કેટલું બધું થઈ ગયું છે પેલા કેટ ક્રેઝ થઈ ગયો છે... એટલે બધી જ જગ્યાએ અ અહંથી લઈને અને દેશ અને દુનિયાભરમાં મતલબ અ ખેલ ન એટલું મતલબ અલગ જ સ્થાન અ અ પડી ગયો છે. આના
હા. હલો
હેલો.
હા હા હા હા બોલો. બોલો.
હા હા આવાજ જાવે છે બિલકુલ તો પછી આપણે અ જયારે આપણે બાળકોમાં આપણે પોતે એમને કેળવીશું કે અપ આવી રીતે રમવાનું બહાર પણ ર અને ઘરમાં પણ રવાનું. બપોરે જયારે તાપ અને તડકો વધારે હોય ત્યારે છોકરાઓને આપ ડોર ગેમ રમવા માટે અ કે કહ કહેવું જોઈએ અને સાંજ ના જયારે થોડો સમય સુહાનો થઈ જાય ત્યારે આપણે એમને અ આઉટડોર ગેમ રમવા માટે ઉત્સાહિત કરવા જોઈએ.
અને જેને રમત માણસોને મહેનત અને ધીરજ પણ શીખાડે છે, એ લોકોને જીત હાર ને સ્વીકાર કરવાની એ પણ ભાવના શીખાડે છે.
બિલકુલ આ તો બહુ સરસ વાત કરી તમે જીત અને હાર ન લે વન એ આપણને ગેમ રમ સા સ સમ. ે આનાથી વધારે શુ બીજું શું થઈ શકે છે.
શીખી લે છે તો એ સારું જ છે એ લોકોનું.
બિલકુલ અને જો સારી રીતે ગેમ રમવામાં લોકો... હોય તો એમનો દિમાગ પણ સારો વિકસિત થાય અને ફિઝિકલ એક્ટિવિટી કરે અને બહાર મેદાન પર રમે તો એમનું શરીર પણ તંદુરસ્ત થાય તો આ બેવ માટે એમને સમબેવું ગેમમાં... આવીને પછી રમવું જોઈએ.
અને આજે રમત છે એ તો આપણો જીવનનો મહત્વનો ભાગ છે. એ તો રમી જ ભલે આપડે ઘરમાં બેસીને રમી કે ઘર... તે બહાર જાય ને રમીએ પણ રમવી જોઈ જોઈએ. દરેક વ્યક્તિ ને રોજ થોડો... ગમત માટે કાઢવો જ જોઈએ.
હા અને રમત થી જો આપડે.... અ જે જેટલી વખત બાળકો રમે છે. તે એટલી વખત એ લોકો મોબાઈલ. ફોન થી દૂર રહે ટીવી થી દૂર રહે છે તો એની પણ એમને દૂર રહેવાની... સારી તક
મળી મતલબ ના મોટી. સતાથી લઈને નાનાની હવે તમે વરસ દોઢ વરસના છોકરાઓને પણ તમે જોશો અને તો એ લોકો પણ આજકાલ મોબાઈલમાં લાગી રહ્યા હોય છે. પ તથી મોબાઈલ લઈને તમે એની જોડે ઘરમાં જ રમવા માંડી જશો ને તો એ મોબાઈલ હાથમાં પણ નહી લેશે એ ઘરમાં જ રમશે. ફક્ત એમ લોકોને રમ માડવાની જરૂર છે.
બઉ સાચી વાત કરો છો. તમે એટલે તો અ બાળકોમાં આપણને બહાર રમવાની તેવ આપણને પાડવી જોઈએ... અને ગેમ્સ વધાર થી વધારે ભલે ને ઈન્ડો ઇન્ડોર હોય. કે આઉટડોર હોય, બંને ગેમ રમવાનો એમનામાં ઉત્સાહ આપણને કેળવવો જોઈએ.
હા ઠીક છે, સારું ચાલો મળીએે પછી.
હા, જય શ્રી કૃષ્ણ.
અને માખાણી આ મોબીના